ઓ.
ક્રિસ કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હું મજામાં છું, તમે કેમ છો?
તમે તમારા તમે બહુજ ધ્યાન રાખો છો. તમારા ઓ બોડી નો પછી તમારી તમે સ્કિન કેર પણ કેટલી સારી રીતે તમે કરો છો અને તમારા બાલ પણ તમે કેટલી સારી રીતે રાખો છો તો મને થોડોક ફો આ હેરફોલ બહુ થતો હતો તો હું વિચાર કર્યું, તમારી જોડે ઇન્ફોર્મેશન લઈ લઉં કે ભાઈ તમે શું કરો છો.
બિલકુલ તમે તો બહુ સાચી વાત કીધી હવે તો જો હેરફોલ અને આહ આવી આવી બધી સમસ્યાઓ કેટલી અહ થઈ ગઈ છે. તો એટલા માટે આપણે છે આપણા દાદી નાનીના જે નુસકા છે એ આપણને અપનાવવા જોઈએ કારણ કે આપડો જે રોજ જિંદાનું જીવન છે એવું ખાણા પીના અને આપણું રહેનું રહેવાનું અહ એવું બધું થઈ ગયું છે ને કે આપણે પોતાની એમાં આપણે અહ કાળજી લઈ શકતા નથી. તો આપણને જરૂરથી આપણ થોડું ધ્યાન રાખવું જોઈએ અહ અને આપણા જે થોડા ઘણા બદલાવ છે ઈ કરવા જોઈએ જેનાથી આપણે આપણા અહ સ્કિન માટે આપણા બ હેર કેર માટે થોડો સમય કાઢી શકીએ. અને આપણા આપણો જે રોજિંદાનો જે સમય છે એ અને આહાર એનો અહ આપણા ત્વચા ઉપર અને વાળ ઉપર બહુ જ અસર થાય છે. કે કારણ કે અમ્મ જેવું આપણે ખોરાક લઈએ છે એવા જ આપણો ત્વચા અને આપણો વાળ પર અસર પડે છે. એ-એટલું એ સ્વસ્થ રહે છે. આપણે એવું જોઈએ કે આપણે જેવો અહ જ અમ્મ સાબ સાબુ કે આપણે જેવું અહ અમ્મ અહ શેમ્પુ વાપરીશું એનો અસર આપણા બાલ પર થાય છે કે આપણા સ્કિન પર થાય છે. પણ એવું નથી આપણે જેવો ખોરાક ખાઈએ છે એ એવું અને આપણે જેવી જીવનશૈલી જીએ છી જ્યાં આપણે ઉસ ઉઠીએ બેઠીએ જેવું કામ કરીએ છીએ એનો પ્રભાવ આપણા ત્વચા ઉપર અને આપણા વાળ ઉપર થાય છે. તો એ પ્રમાણે આપણને એની કા-કાલજી લેવી જોઈએ.
એ આપણે ખોરા
હા.
પ છે એટલે વધારે નું . . બદલાવાના ને શું થાય છે. મને હ થોડો ખાન પાાનમાં ચેન્જીસ આવ આ બંને
બિલકુલ સાચું કહો છો તમે આપણને ખાનપાનમાં બદલાવ લાવવો પડે આપણે જો પૂરતું પાણી પીવું પડે પછી આપણે જે તાજા ફલો અને એનો શાકભાજીનું સેવન કરવું કરવું જોઈએ અને તેલનું તળેલું કે જંક ફૂડનું અ ઓછું સેવન કરવું જોઈએ સંતુલિત આહાર લેવો જોઈએ પછી બા વાળને આપણને કાળજી રાખવા માટે સમય સમય પર આપણને પ્રોટીનયુક્ત અને વિટામિનથી ભરપૂર ખોરાકની સાથે સાથે આપણને એની વાળની થોડા તેલથી નવ નવાયા તેલથી માલિશ કરવી જોઈએ અને એક અઠવાડિયામાં બે વખત તેલની માલિશ કરીને પછી આપણને હેરવોશ વાળ ધોવા જોઈએ જેનાથી આપણને વાળની જે અ વાળમાં જે આ એનું સ્વાસ્થ્ય છે એ સારું રહે અને આપણને તણાવમાં નહીં રહેેવું જોઈએ સૌથી પહેલા તો આપણે જો તણાવ મુક્ત હોઈશું તો આપણી સ્કીિન અને બાલ બેવું ગ્લો કરશે તો એની શઇન માટે આપણને સૌથી પહેલા તો આ કોઈ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને તનાવથી દૂર રહેવું જોઈએ.
એ તો સૌથી મહત્વનું છે કે આપણે લઈએ એ આપણને મુક્ત લ શરીરમાં ઓટોમેટિક સારું રહેશે તો એ બો મહત્વનો વિષય છે. થી દૂધ લઈએ પછી આ માલિશ કરી તો એ મળતું માથું ધોવાનુ તો એ એના પણ થોડુંક ફરક પડશે મને લાગે છે હવે મહિના ટાય કરીશ ખબર પડશે એ શું લાગ છે, એના માટે પછી તમે ફેસ કરવો પડશે આ ફેસ માટે પણ હવે કેટલા બધા ફેસ ના પ્રોડક્ટ આવે છે, આપણે જોઈ શકીએ છે, કેટલા જાત જાતના લોકો મો પર મોડા પર લાગ લગાવવાના આ પ્રોડક્ટ યુઝ કરે છે, સ્કીન કેર માટે તમે કરો છો?
અ ના જો હું મારા સ્કીિન પર કોઈ પણ એવા બીજા પ્રોડક્ટ યુઝ કરતી નથી તો જો ઘરે પણ મારે ફેશિયલ વગેરે એવું કરવું હોય તો હું ફ્રૂટ ફેશિયલ ને વધારે એ કરું છું અને જે આપણે ઘરે આમ પોપી તા ને એવું બધું કરીે છે ને તો એની જે છાલ છે ને એનાથી આપણે જો આપણા ફેસ પર સ્કીિન પર મસાજ કરીએ ને તો પણ બહુ સારી શઇન આવે છે પણ પછી આપડા રસોઈમાં આપણને ટમાટર અ ટમેટા અને બેસન અને શહેદ એવું બધું મળે છે ને એનો પણ આપણે ઉપયોગ કરીને આપણે સ્કીિન પર ગ્લો અપ લાવી શકીએ છે, તો આપણા ઘરની અંદર જે પ્ર કુદરતી જે આ વસ્તુઓ જે આપણને મળી રહે છે, એનો ઉપયોગ કરીને પણ આપણે આપણે સ્કીિની કેર કરી શકીએ છેએ. અને હા તમે જેમ કહો છો મોશ્ચરાઈઝર અને એવું બધું એનો ઉપયોગ જો કઈક આમ ઈજા થઈ ગઈ હોય કે કઈ એવું કોઈ પ્રોબ્લમ હોય તો જ હું કરું છું બાકી હું એનો ઉપયોગ ટાળું છું હું કુદરતી જે છે ને એનો જ વધારે ઉપયોગ કરું છું. હેલો.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
હલો. હા હા એટલે હું જે ઘર આવે છે અવાજ હા હા. એટલે જે ગા કુદરતી હા ઘરની જ વસ્તુ નો વધારે ઉપયોગ કરું છું. અને સ્કીિન કેર માટે જો આપણે ફલ જેનો ફળો જે આપણે ઘરે જેમ કે પપીતા અને એવ એનો ઉપયોગ કરીએ ને એ આપણે જો અ એની જે છાલથી આપણે સ્કીનની મસાજ કરીએ તો પણ આપણે ફેસ પર સારો ગ્લો આવી શકે છે.
હા એ બો બધા એટલી બધી રિલ્સ આવે છે ને કેટલા બધા એવા છે લોકો પાસે એવી બધી યુટ્યુબ લોકો બતાવે છે કે ભાઈ ઘરની ઓ થી પનગલો આવે છે તો કેટલા બધા લોકો આ ઘરની વસ્તુ ઓ થી આ ફેશિયલ પણ કરે છે ને ઘરની વસ્તુ ઓ થી કરે છે તો એ બો સારી વાત છે અને લોકો કેટલા બધા સીટ છે. ખાવાથી પણ શરીર આપણ સારું કરે છે તમે આવા બધા નો ઉપયોગ કરો છો?
માં હું જરૂરથી ફેરફાર કરું છું જેમકે તમે કહો છો પમ્પકિંગ શીડ પછી એ બધું હ જરૂરથી એનો એડોન કરીએ છે થોડા થોડા સમય પર આપણને એનો બદલાવ કરતો કરતા રહેવો જોઈએ અને જેમકે આપણે આમળાનું સેવન પણ કરીએ તો એ આપણા બાલ માટે સ્કીિન ગ્લો માટે અને વિટામિન સી ની પૂરી આ કમી પૂરી કરે છે તો એનો પણ અમે ઉપયોગ કરીએ છેીએ તો આપણા ખોરાકમાં પણ આપણને અ સમય સમય પર થોડો થોડો બદલાવ જરૂર થી લેવા જોઈએ એ પણ અ આપણા સ્કીિન ઉપર અને આપણા વાળ ઉપર વધારે ફર્ક પડે છે એનાથી પણ.
હા એ જ એ બરાબર કીધું કે એ આપણના શરીર માટે બહ એ આપણના ખાનપાનમાં એ અલગ અલગ આવલા છે કે આવલા જૂસ છે કે પછી બીટનો જૂસ છે કે એ આપણના સ્કીિનને ગ્લો આપે છે તો એ આપણે આ બધા જૂસ ને ગારજ નો બીટ નો આવલાનો જુશ તો બો આપણે વિટામિન સી માટે આપણે જોઈ શકીએ છેએ તો એ સૌથી બેસ્ટ છે તો વચમાં તો બચ્ચે તો હુ પીતી હતી હવે થોડાક બંધ થઈ ગયયો છે તો એ બહુ સારું આવે
બિલકુલ અને જો ને આપડે ફિલ્મ ને જે બોલીવુડ એક્ટ્રેસ છે, એ લોકોને ઇન્સ્પાયર થઈને પણ આપણે કેટલી બધી સ્કીિન કેર કરતા હોઈએ છે જેમ કે હમણાં જ ઓલી અ એક ફિલ્મ અભિનેત્રી છે જે બહુ જ આપણે જે મેથીનું પાણી છે એ પીવા માટે બહુ જ એન્કરેજ કરે છે કે આપણને પીવું જોઈએ અ મ મલાઈકા મલાઈકા અરોરા એ એ આપણને બો જ કે છે કે આપણને આ એ આપણા ઘોટણ માટે પણ સારું છે આપણા સ્કીિન અને વાળના ગ્રોથ માટે પણ બહુ સારું છે તો એનું પણ સવારે રોજ સેવન કરે છે અનેને કેટલા પ્રકારના જ્યૂસ છે જેનાથી આપણની ત્વચા અને આપણા વાળ એમાં પણ તેજ આવે છે તો એ એ જૂસ એમાં પણ આપણને એવા જ્યુસોનોો ઉપયોગ કરવો જોઈએ જેમ કે ગાજરનોો જ્યુસ થઈ ગયો બીટ નો પછી નારંગીનોો દાડમનોો કાકડી અને પુદીના નો જ્યુસ પણ આપણા શરીર માટે બહુ સારો છે ઠંડક આપે છે પછી તાજગી આપે છે. અને સ્કીિનના ગ્લો માટે આપણને જે નારંગી છે એનો બહુ જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે એ વિટામિન સી ન ભરપૂર એમાં એ હોય છે અને સ્કીિનના ગ્લો માટે આપણને વિટામિન સી થી ભરપૂર કોઈ પણ ના ફળોનું સેવન કરવું જોઈએ એમાં આવણા પણ આવે છે. છે.
હા એકદમ સાચી વાત છે કે વિટામિન સી માટે એ નારંગી સૌથી બેસ્ટ છેને એ એ લેવાથીટા આપના સ્કીિન પર ગ્લોવા જોવા મળે છે તો એ આપણે લઈ શકીય છેએ તો કેટલા બધા લોકો આ નારંગીના આવા બધા ફળોનું સેવન કરે છે તો આપણને પણ આપણના ડેલી રૂટીનમાં થોડા ઘણા ચેન્જીસ લાવીને આવા બધા સેવન કરીને આપણની ત્વચાને કે પછી બાળોને સારી સારી રીતે સંભાળ કરી શકે છે.
બિલકુલ અને તમે જોયું હશે કે આપણે પેલા છે ને એ હેર કેર માટે આપણા દાદી નાની એ કેટલું બધું ઓલું લોખંડના કઢાઈમાં મહેંદી અને એમાં આવલા અરીઠા શીકાકાઈ એવું બધું મિક્સ કરીને પછી એક સપ્તાહ સુધી એને અ ગાળવીને પછી બાલમાં લગાવતા હતા તો એનાથી પણ બાલમાં ગ્લો આવતો હતો તો આવા કેટલાય બધા ઘરકથતી ઉપાય પણ છે જેનો ઉપયોગ કરીને આપણે સ્કીિન અને હેરકેર કરી શકીએ છેએ.
હા એકદમ બરાબર કીધું હા.
તમે પણ તમારી હેર અને સ્કીિન નો અને તમારો પણ ખ્યાલ રાખજો. અને અ જરૂરથી આ નુ આખા પણ અપનાવતા રહેજો.
હા હા પાક્કો ધ્યાન રાખજો તમે પણ.
જય શ્રી કૃષ્ણ.
અચછા તશ એ કોટ નથી થતો તમે કરી લો ને.
નહી હા. ડિસ્કનેક્ટ નહીં હો રહા હૈ મેરે ઇધર સે.
એ મારા માંથી પણ ડીસ
એમથી બહાર જઈશું તો કોલ પે
હા એ